હા
અવાજ આવે
હા આવેવે
મારામાં લાઈકો
જોડે માર મા માર પટી ગયેું લાગે
હ હ એટ પાહની હલાને કર એટ લાગે
જોવા તને જ પકલું બીજી હોયમ
હમણાં તો પણ તે બુ જેવો કદાચ તો કઈ કરતો હૈ તો હે બાકી તો હોય ગલો હૈ તને ખબર નહી
કોણે ફઈ તેવ લાગે ત ને
પણ આજુબાજુ બધા હઈ ગેલા ર રહે તો પી ફોન ની જ ક ને
એ ક હવા નય
એ ભલે જાગતતો હો પાણીજ બાજુ કોણ હોનેે ું જ
હમ હમ બરાબર
તેમમ તમે એક દિવસ કર્યા તમે હોઈ ગેલો એટલે મીઠા હે કેટ મીઠા હ કાલે હવા કરાવવું કે તો તો
કોણ તો ગાયન હાબરે કટ હોય તો ગાય ના હંબરે ના હોઈ જાય
બરાબર
તાલમાં પેલા મેને
કા મહિને વિડિયો કલ કરેલો હતો હું કરે તુ એનમેન્ટ લગતો હતો.
હા તો પેલું અસાઇનમેન્ટ ખબર ન મારે બી વાગી જ છે.
મે ક અમે પાંચ ગુણત્તર પેલા હોય દાશે પે ટાટા કંપની બીજા ત્રણ કંપની ના બાકી છે, એવુ કેતો હતો.
તે મારા માટે જ બાગે છે.
એમ કેટલી કમની ના હોય, તા
બે કંપનીના
બરાબર એ એક એસ્ટ્રા ઓર્ડિનરી ચાલે એમ કે નહી.
કોણ
તું એ બે ના ખોટી કર એના બે નું હજુ તો અડધું વધેલું છે બીજાનુ
અરે ભાઈ ભલી ગેલું હોટીી ગયુ.
બરાબર
બડે વ વિફરકારી કંની લીધલી બલાાજી ર
હ એને ખબર એને પણ તાતા કઢીને પે એને તો બધી વાર ની કમ લેવા મે તળુગેની
હમ્મ હમ્મ
એટલે ટેહો કદા કઈ સારું કે બિરલા બ્રધર્સ કે હુ, કઈ પેલું બોલ્યા લેવન એવું કેતો હતો.
માર માટેટ આવે જ દીધુ તો
હમ હમ કોલેજ પણ ન જતા મળે તો બાથોડા શું થાય તે વિચારતું છે, પછ આવતી પેલી તરી તો આપડે તો શું સાત દિવસ સુધી તો હ
બીજી તારીખ
ત્રીજી તારીખે છે.
બીજી બીજી
બીજી એ જવાના
હમ્મ
કેમપ એલી એમ હ સાટ
પેલી એવું કઈ નઈ મારે પણ બીજે લઈ જવા નામ ગીરુ
બીજી એ લે જવાના
હા
તે પાહું ક હોતી સાહેબ
સાડિસ
સાત દિવસ એટલે આઠ તારીખે આપે હા મોકલી આપવા જોઈએ. નવ દિવસ નહી રાખવા જોઈએ બીજે દિવસે નવ ઓગસ્ટ ધરમુરમાં રેલી કઢે ધરપુર ની તો પછી નાના પપોના માં રેલી કઢે આદવાસી ગડી જેમાં પેલી ધ્રુવનસિહ આવેલી એવું કતી હતી તે ત કે એ કેતી કે મેં આવેલી મેરાની રલી
હટી જ
હા એમ એ એમ તેથી પણ એ રેલી એમ આદિવાસી એ મેળામાં આવેલી હતી એમ.
હા હા
પણ એ તે દિવસે હું નવ ઓગસ્ટ ની પેલું બિરસા મોટા ભગવાન ની હું કઈ જન્મ જયંતિ કેવ કઈ આવતી ફ
જો હહી.
મજજા
જે ચટના કે મને અમારા અમર ત સા જો તે દાડે આપણે ટાઈમ નવ ટારીખે જ આવહું અમને બી લઈ જાજે ફરવા.
આપણને તાથી મોકલહે તો ને.
પણ એટલે ત્યાંથી આપડ ને અડધા રસ્તે આવી લાગ હુ ને પછી કોલેજ પર આવી લાયગા નવ તારીખે.
હા નવ તારીખે એટ રાય ટ હાજે કેટલા અ હમ ચાલે નવ એક વાગે હોધી ન ઉપરે હોઠી ચાલે. હમ પાંચ છ સાત પાંચ છો સાત બહુ ઘણા ડીજે વાળા હોય ને પાાર ઢોલકા વાળા ને બધા બહુ હોય. બહુ પબ્લિક હોય.
મે તો અમા તો હમણાં સાત દિવસ મામલતદાર કચેરીમાં જવાનું છે પછી ટા મોકલાવહે.
સાત દિવસ
તે નિહલા એ કીધું તુ મને મેં કીધું મને તો ભૂમિકે ત્રણ દિવસ એવું કીધું એવું કીધું તેની સાત દિવસે એવુ કેસે.
અઠવાડિયું છે.
અઠવાડિયુ એટલે કઈ તારીખ હુઘી આ
અઠ એટલે અઠવાડયુ બી નીહ સાત આઠ દિવસ બી થઈ જાય
બહુ ખતરનાક માણહ
એટલે મે કીધું કે એલે મેડ ની પડેમ ટા જો તે દાડે તો મેં બપોરે મંગાવ્યું ને તો હું મંગાવ્યું ખબર કે બે જાતના શાક હ તા હે પછી ડાળભાટ હતું પછી છાસ હતી પછી પાપડ હતું કચુંબર હતું ને રસગુલ્લા હુટા.
બરાબર
ખાવાનું એ પે કારા કારા આવે તેને હું કેય?
હા તેને ગુલાબ જામુન કહેવાય ડોબા રસગુલ્લા સફેદ હોય.
હા તેજ.
હું તું બી હારા આતલા લગ્ન માં જાય તોય. પણ તું પાહા બોટી ખેચવા જાય. તું તેવા જ લગન માં જાય વાવ
નહી ખાવાનું માટે કઈ તો ડોક્ટર નથી તા એમ
હા હા
તા નંબર લખવાનો બી છ
પબ્લિક માં કઈ દેતા આવે તે કઈ આપણને હુ છે કઈ શ પેલું રોમ જેવું રહી કે પછી બાર જ બેસી જવાનું
આપણે જે જેમાં મેન હિસાબ રાખેલા છે ને બધા તેઓ એક રૂમ જ આપડો આપણો જ રૂમ જેવું કો કે ત કોઈ આવે જ નહી સેપરેટ હ આપણો જ રૂમ જેઓ ગણ તા ખાલી એક સર છેે ટે ને તેને છે એમ કે કે બો કેયા કરે એમ
હ હા એટલે તું મેં દેવલો તેજસ અંકિત એ સિવાય બીજા કોણ?
બીજા પેલા એને જે કેમ્પમાં આવવાના કે ને એ લોકો જતા.
એટલે ટોટલ કેટલા જણા જેવા દહેક જણા જેવા?
હા ટોટલ દસ.
હા હા
ચાલે કે ની હ ભાઈ
ચાલે ત્યાં બીજું ટા હુ
મેન તો હું સર્ટીફિકેટ આપે તે કામ લાગે.
હા હા
ખાવનુ બી તો થઈ જાય.
હાર હવે ઇન્ટર્નશીપ ન એમાં બોલાવતા જ રેતા સાર નહી કે ફાયદો થઈ જાય આપણને
એ તો કે સાત દિવસ નમાં આપણે ઇન્ટર્નશીપ કરીને પછી કરવાની પડી તો
ું એટલે એકસો વીસ કલાક ની તો કરવાની પણ હા તમે ઇન્ટર્નશીપમાં અહીંયા આવી શકે એવું કે અ્યારે એ તો અમે આવી રએે કઈ વાંધો નહી મા અમને એમ
એવુંમાં કોણ બોલા ટભ
આ તો આપડે જો નઈ આ લોકો કામ સર્ટિફિકેટ ના નામ પર કામ કરાવતા છે એમને ખાવાનું આપ બસ એટલું જ છે બાકી ઇન્ટર્નશીપ ઇન્ટર્નશીપ જેવું છેરી
એ તો એ એસ એ કામ એ લોકો જે કરંત દે એ તો લોકો પૈસા ઠી પૈસાથી કરવાવાનુંો એમ
બધ્યાથી એટલે
એટલે એ લોકો પોતાના પૈસા ખર્ચી ને એ લોકો બીજા પર કરવાવાનું હો એમ એ પૈસા બચા હજુ આપણને પકડી દી લે
હમ હમ
આપણને હું અનુભવ મળેને ઓળખાણ પડે એ કે એમજી સર કે
બરાબર
બરા મામલતદાર ને આપણે જાણી જઈએ ને મને
હમ હમ એટ જોવ કાલે વરસાદ નહી જાય હોય ને વધારે
માળ હતી આપમ
મીન્સ બહ વધારે આવ્યો તો નહી આવે બાકી તો આવ્યો જો ટુ હંડડ આવા ર
મને હરે ફોન કરી દઈ જાવા ન કે આજે કરરેલો ટમ
હા હા ડી એ હતો
એટલે તે હિસાબે મારા ભાઈ જ્યારે કહેવાય કે મારે હરવો જમવાનું બનાવાનું કે ન આ તમે ના પાડી ને પછી ત અમે કઈ કે નહી જવાના એમ એટલે પછી બીજું સાાપ બનાવેલું હતું મમ્મી એ
હ હ ક્યાં જવાનું
તો પછી તેમાં આવી ગયું.
મોટોમાં વઠી બસ આ આવટે કે આજ બસ આ આવટે હું
હ ક તે
બસ
એ હ
આટે હોઉજું.
આવતી હ એવું કે
હા
અમારે રૂટ પર પાણી નહી લાગે
કેથેબ ન
કે બ હ અરે એટ એ કેડા ઉપ હઈ જાય
કેતા કેમ
જોસસથી બધા ખ ક શું કે એના માટે કે લાગે નહી અમુક તો તે જો આવો જ આવ્યા ભને આજે પાસેો તો સવારે ઉભરા ઉભરા રહોઠઈ જાય. કેમ કે આજે ઉભરામાં અઢી અઠડી જેટલું બાકી હતું. જો અવાજ આવ્યા કર ડઢોભરાઈ જાય હ
કોના ચારુંજ કે
હા તો જોુન આ કેટલે જોર જોર થી વરાહદ પતાશે સાંભળવાનો
હણા ન આ ભવાનું એમાં
હા
હરા બ તો કઈ છાંટું બી નઈ પડે
હા હછી તો બહુ આવતો હશે.
પવન નાવટય
તે પાસે ઝંખર ઝંકર જેવાોડો ને જાડો જાડો આવે.
તો તો બરાબર ભરાનું પાણી.
હમ હમ.
કાલે તો પાછી રજા બી મળી જાય.
હને લાગતું છે કે હ રજા એવું પણ હવે વલસાડમાં આવતા હોય. તો કદાચ રજા આપે બાકી એમ તો નહી આપે.
જો રજા આપી દે તો કઈ ન આપણે ખાલી કચેરીમાં જવાનું ને આપણેેા બેસીને કામ કરનાર ગવાનું.
બાપુ વલસાડમાં રજા રહી તો કચેરી વાળામાં ભી રજા જ રહે.
નિરેઈ.
સ્ટુડન્ટ પેલા લોકોને એમ. જે બીજા કઈ આપડે તો પેલા જેને અવાય તેને જવાનું એવું કાઈ. તો હાવાય એમથી.
હમ હમ.
તે ગ્રુપ જેવું બનાવેલું છે કે પછી.
બનાવેલું છે તને એડ કરું તને પછી એડ કરું મે એમાં એડ કરું એમા.
બરાબર.
એમાં કીઆ ઘટાડે હા કાલે જઈશું એમ.
હમ હમ.
એ લોકોગા વારત કે નહી સ્થાનિક ક્યા એ લોકોટા.
હા હા. એજસ લોકો હતા ત હું હોસ્ટેલ માં જ કઈ ત પેલે રોલ નંબર એવું બધુ. મોને મોકલ કર હારા એ લોકો ત જવા પડે એ લોકો એતો.
હા એ લોકો ચારટા આવે કદાજ.
હ તો બસ માંથી ત્યા જિલ્લા પંચાયત ઉતરી પડ્યા પછ ચાલતા ચાલતા ડાયરેક્ટ ના
ચલ જોઈએ અ પછી લખવુ જોપી બોલા ચાલતા
તંથી બહાર રી્ષા પકડીનેવાના અડિ જેવા.
રિક્ષા મા ચાલટા જવાનુ.
હા તો બરાબર બાકી રિક્ષા પકડીને કંથી એટલોક ને હરે રી્ક્ષા પકડવા ને મને દુઃખ જેવું લાગે.
મને બી અમારે જિલ્લા લગીન બસને યાદે
હા એ તો સર નહી જ આવે અમારે જિલ્લા પંચાયત હ ત્ર્રી તણ ડેપો પર આવે એટલે મેં ડાયરેક્ટ તમે ઉતરી શકું એમ
ઉતરી હકી.
એટલે ઉતરીને ત હું વેટ કરી શકું તમારે એમ પણ હવે તમે ત્યાં બોલાવતા રે તો ત્યાં ભી આવી શકો કોઈ પ્રોબ્લેમ નહી મળે.
જુએતે.
હા.
પવાદ બોલુ.
બહુ ઊંઘ આવે લાગે તને.
મચ્છર કઢે ને એમજ ઉગે આવે.
એ તો કટતા તોશે જ મને બી થોડા થોડા મચ્છર તો હવે.
મારેટ અગરવટી હલગ પડશે અગરવટી સળગાવવા પડશે.
હા હમ.
તોજશે માટો.
ત ભાઈ ટુશન કેટલા લી જાય ગામમાં ફળિયામાં જ પછી.
ગામમાં જ.
હે. ગામમાં રે ગામમાં પહફાળ એમજ કે પછી દૂર એમ કેમ.
હી જરાક બુ જરાક.
જરાક દુંરમ કેને
હા રાજજે પાણી હટાઇટલેલો નિની ગે
બરાબર
તારે ખાડી શકે નહી ખાડીને પાણી બધું બહાર આવી લાગેલું
હમ હમ
બડાા ગરમ પાણી પે એ લ પતી
બહાર આવે જે તો આજુબાજુના ઝેરમાં પાણી નહી આવે
હ ના
આજુબાજુ તે ખાડી ને ઘેર હોય તો કે એમાં પાણી ન ભરાઈ ગાય
બોરા જઈને
હા તો ભાઈ તે ઘેરવાયા હું કરે
નઈ આવખતે એટલુંર પાણી નહી ખાડી મોટી છે એમ
હા હા
હા
એટલે આવી લાગલા
બરોબર હેન છે
તો રહ તો બળિયા જ કરે ની આડ ઓછો પડે એ ગઈ ને આઠ વધારે